હાલો હાલો હેલો. હેલો. હાલો. હાલો.
હેલો.
હ આજે આપણે ભોજન સાથે આજે આપણે કેમ છો?
બસ મજામાં
અવાજ સંભળાય છે મારો
હા આવી છે આવી છે.
હમ્મ આજે આપ ણે ભોજન સાથે કયા પીણા લેવામાં આવે એના વિશે વાત કરીશું બરોબર આજે આપણે ભોજન સાથે લેવામાં આવતા વિવિધ પીણા વિશે વાત કરીએ
હા આ વિષય ખુબ રસપ્રદ છે. લગભગ દરેક જગ્યાએ ભોજન સાથેની કોઈને કોઈ પીણો લેવામાં આવે છે.
સૌથી સામાન્ય પીણું પાણી છે. જેન દરમિયાન કે પછી ઘણા લોકો પાણી પીવે છે.
સાચી વાત છે. કેટલાક લોકો ભોજન પહેલા થોડું પાણી પીવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક ભોજન પછી પીવે છે.
છાસ પણ ભોજન સાથે ખૂબ જ લોકપ્રિય પીણું છે.
હા અને ખાસ કરીને ઉનાળામાં છાસ નો ઉપયોગ વધુ થાય છે.
છાસમાં ક્યારેક જીરું, મીઠું અને કોથમીર પણ ઉમેરવાનું લે છે.
હા, અને તેનાથી તેનો સ્વાદ વધુ સારું બન્યું છે.
છાસમાં ક્યારેક જીરું, મીઠું અને કોથમીર પણ ઉમેરવામાં આવે છે.
સાચી વાત છે. તેનાથી એનો રસસ્વાદ ખુબ જ સરસ થાય છે.
દહી માંથી બનતું લસ્સી પણ ઘણા લોકો ભોજન સાથે લે છે.
હા અને લસ્સી મીઠી પણ હોય છે, અને ખારી પણ હોય છે.
હમ્મ. કેટલાક પ્રદેશોમાં દૂધ પણ ભોજન પછી પીવામાં આવે છે.
અને ખાસ કરીને રાત્રિ ના ભોજન પછી ગરમ દૂધ દેવામાં આપી છે.
શરબત પણ એ જાણીતું પીણું છે.
હા, અને ગરમી ના દિવસોમાં તે તાજગી આપે છે.
નારિયેળનું પાણી પણ. ઘણા લોકો ભોજનની આસપાસના સમયે પીવે છે.
હા, અને તે કુદરતી પીણું પણ માનવા આવે છે.
ફળોના રસ પણ ઘણા પ્રકારના હોય છે.
હા, અને જેમ કે કેરીનો રસ, નારંગી નો રસ, દ્રાક્ષ નો રસ અને સફરજન નો રસ.
કેટલાક લોકો ભોજન સાથે ટામેટાનો રસ પણ લે છે.
હા, અને કેટલાક લોકો ગાજર અને બીટ નો રસ પણ ઘણી જગ્યાએ પીવા પીવે છે.
શેરડીનો રસ પણ ખૂબ લોકપ્રિય છે.
હા, અને ખાસ કરીને ગરમીમાં તેનો ઉપયોગ વધુ છે.
કેટલીક જગ્યાએ ભોજન સાથે ગરમ સૂપ પણ પીવામાં આવે છે.
સાચી વાત છે. સૂપ, શાકભાજી, ટમેટા અને મકાઈ માંથી બનાવી શકાય. થાય છે.
ચા સામાન્ય રીતે ભોજન પછી પીવામાં આવે છે.
હા, અને દૂધ વાળી ચા. અને કાળી ચા બંને પ્રકારની જોવામાં આવી છે.
કેટલાક લોકો લીલી ચા પણ લે છે.
હા, અને કોફી પણ ઘણા લોકો ભોજન પછી પીવે છે.
કેટલીક જગ્યાએ એથું દૂધ પણ પીવામાં આવે છે.
અને કેટલાક લોકોઓ તેમાં બદામ અથવા કેસર પણ ઊમેરે છે.
ફળોનું મિશ્ર શરબત પણ બનાવવામાં આવે છે.
અને તેમાં અનેક પ્રકારના ફળોનો પણ ઉપયોગ થાય છે.
દાડમનો રસ પણ પ્રિય છે.
અને તરબૂજનો રસ પણ ઉનાળામાં ઘણો પીવામાં આવે છે.
કાકડી અને ફુદીનાનું પીણું પણ બનાવવામાં આવે છે.
હા, તે ઠંડક પણ આપે છે.
હા, કેટલીક જગ્યાએ આમળાનું પીણું પણ પીવામાં આવે છે.
હા, અને કેટલીક જગ્યાએ આદુ અને લીંબુ નું પીણું પણ ઘણા લોકો કુલ એ છે
જુદા જુદા દેશોમાં જુદા જુદા પીણા ભોજન સાથે જોડાયેલા હોય છે
અને દરેક દેશની પરંપરા અલગ હોવાથી પીણામાં પણ વિવિધતા જોવા મળી છે
કેટલાક પ્રદેશોમાં દહીનું પાતળું પીણું રોજ લેવાય છે
તો કેટલાક પ્રદેશોમાં ફળોના રસને વધુ મહત્વ આપવામાં આવી છે હા અને ઉનાળામાં ઠંડા પીણા શિયાળામાં ગરમ પીણા વધુ લેવા આમાં આવે છે
તહેવારોમાં ખાસ પ્રકારના શરબત બનાવવામાં આવે છે
હા અને મહેમાન અને પણ અલગ અલગ પીણા પીરસવામાં આવે છે હલો હલો તો
હમ નાના બાળકોને તહેવારમાં આ જ પ્રકારના શરબત બનાવું કમાં
હા જયારે મોટા લોકો છાસ, લસ્સી અને
નાના બાળકો માટે નાના બાળકો માટે દૂધ અને ફળોના રસ સામાન્ય હોય છે
સાચી વાત જયારે મોટા લોકો છાસ લસ્સી અથવા અન્ય પીણા લેતા હોય છે
ભોજન સાથે પીણું લેવાની રીત દરેક સ્થળે અલગ હોઈ શકે છે
હા અને પરંતુ લગભગ દરેક જગ્યાએ કોઈને કોઈ પીણું હું ભોજન નો ભાગ બની છે
પીણા સ્વાદમાં પણ અલગ હોય
અને કેટલાક મીઠા હોય છે તો કેટલાક ખારા હોય છે અને કેટલાક ખાટા હો છે
કેટલાક પીણામાં ફળોનો ઉપયોગ થાય છે
બ
હ
હા અને કેટલાકમાં દૂધ અથવા દહીનો ઉપયોગ થાય છે
કેટલીક પીણા ઘરે બનાવવામાં આવે છે
હા જારે કેટલાક બજારમાં તૈયાર પણ મળે છે
હમ કેટલાક પીણાની પોતાની અલગ ઓળખ હોય છે
હવ અને દરેકનો ઉપયોગ અલગ પ્રસંગે પણ થઈ શકે છે
હા હ કેટલાક પીણા ઘરે બનાવવામાં પણ આવે છે
સાચી વાત છે હજુ
હમ
લોકો સવારની ગરમ દૂધ પણ લે છે હેલો
હા કેટલાક લોકો સવારના નાસ્તા સાથે ગરમ દૂધ પણ લે છે કેટલાક લોકો સવારના નાસ્તા સાથે ગરમ દૂધ પણ લે છે
સાચી વાત છે ત્યારે કેટલાક લોકો નાસ્તા સાથે ફળો ન રસ પણ લે છે
હ બપોરના ભોજન સાથે છાસ નો ઉપયોગ ઘણી જગ્યા એ સામાન્ય છે
કેટલાક લોકો ઓ હો હીરુ પાવડર ઉમેરે છે
કેટલાક લોકો કાળા કાળા મીઠાનો પણ ઉપયોગ કરે છે
હા એટલે તેનાથી સ્વાદ થોડો અલગ લાગે છે
ભોજન પછી કેટલાક લીંબુ અથવા ફુદીનાનું શરબત પણ પીવામાં આવે છે
હા એટલે આપીણું ખાસ કરીને ગરમી માં વધુ જોવા મળે છે
કેટલાક લોકો સંતરાનો રસ પસંદ કરે છે
સાચી વાત તો કેટલાક લોકો મોસંબીનો રસ પણ લે છે
દાડમ નો રસ પણ ઘણા સ્થળે પીવામાં આવે છે
હા અને સફરજન નો રસ પણ સામાન્ય રીતે મળે છે
બરાબર અનાનસ નો રસ પણ એક લોકપ્રિય વિકલ્પ છે
સાચી વાત છે કે રસ પણ ઉનાળામાં ખુબ જ જોવા મળે છે
તરબૂચનો રસ પણ ઠંડક આપતો પીણ માનવામાં આવે છે
સાચી વાત છે આજે આપણે ઘણા પ્રકારના પીણા વિશે માહિતી મેળવી
આપ બધી વાત કરી ઠંડા પીણા એના વિશે ભોજન સાથે આપડે ફરી ફિવાર આ વિષય પર વાત કરીશ તું બરોબર
ચોક્કસ